હલો!
હા, જય શ્રી કૃષ્ણ. હા, હા. હા હા આવે છે આવે છે. હમ, બસ મજાઓ. હા તો આપણે અત્યારે જે ટ્રેડિશનલ ક્લોથ્સ અને મોર્ડન ક્લોથ બંનેનો છે. ટ્રેન્ડ છે, તો એના વિશે આપણે થોડી વાત કરીએ
ઓકે! વાંધો નહી બોલો હા
હા તો કેવું છે કે ટ્રેડિશનલ ક્લોથસ પહેરવાને આપણેે જે બધા ફંક્શન હોય છે. એમાં બધું ટ્રેડિશનલ પહેરવાનું બહ મજા આવે છે. સાડી છે અ, ચણિયા ચોળી પછી અ એવું બધું ત્યારે પહેરવાની મજા આવે છે. ડેલી અ યુઝમાં હવે અત્યારે આપણને સાડી ને એવું બધું પહેરવાનું ઓછું ગમતું હોય છે.
હા
અત્યારની જનરેશનને થોડુંક મોર્ડન ક્લોથ જોકે હવે આ જે વાતાવરણને બધાને અનુકૂળ આમ જોઈએ તો મોડર્ન ક્લોથ્સ પણ પણ ડેઈલી યુઝ માટે બહુ સારું પડે છે.
હા.
ત્યાની જેમ હવે લોકો અ રોજ ટ્રેડિશનલ ક્લોથસ પહેરતા નથી.
હા બરાબર છે. તો હવે તો જો ટ્રેડિશનલ ક્લોથમાં તો હવે તો જે દુપટ્ટા વાળા ડ્રેસ છે એ પણ ટ્રેડિશનલ ક્લોથમાં જ આવી ગયા છે. કે સાડી છે, ચણ્યા ચોડી છે એ આપણે શું છે કે કોઈ પ્રસંગ હોય છે, કે કોઈ ઘરમાં નાનો પ્રસંગ હોય કે ત્યારે ત્યારે ટ્રેડિશનલ ક્લોથ સારા લાગે છે બટ આપણેે હવે હવે શું છે હવે કોઈ વહુઓ પણ ઘરમાં સાડી પહેરતી નથી કે હવે પેલાની જેમ કોઈ માથે નથી ઓડતું કોઈ સાડી પહેરતા નથી કે એકચુલી હવે તો દુપટ્ટા વાળા ડ્રેસ પણ નીકળી ગયા છે કે હવે દુપટ્ટા વાળા ડ્રેસ પણ કોઈ રહવે તો શું રૂટીન માં જે રેગ્યુલરત રેગ્યુલર યુઝમાં તો લોકો ટી શર્ટ ને પ્લાઝો ને એવું જ પહેરે છે તો એ તો એ તો મોર્ડર્ન ક્લોથમાં જ આવે છે તો ડેલી રૂટીનમાં એ લોકોને લોકોને લગભગ બધાને એ જ ગમે છે કે અને પેલાના પેલાના જમાનામાં જેન્ટ્સ પણ ધોતી પહેરતા હતા કુર્તો પહેરતા હતા જે હવે પોસિબલ નથી જેસ માટે પણ જેસ ને બી હવે જીન્સ ને ટી શર્ટને એવું જ પહેરવું પડે છે ડેઈલી રૂટીનમાં જોકે એ લોકો ભી ક્યાંય મંદિરે જાય છે કે કોઈ પ્રસંગમાં કે તો એ લોકો ધોતી પહેરે છે બાકી ડેલી રૂટીનમાં એ પોસિબલ નથી હવે ટ્રેડિશનલ ક્લોથ પહેરવામાં હમ
હા એ હવે એ બરાબર જ છે કારણ કે કોઈને કે અત્યારે શું છે કે હમ આ તમે કેવું કોટ સેટ આવી ગયા તે તો એકદમ જ મોર્ડન જ ગણાય અને દુપટ્ટાવાળા ડ્રેસ જેમ તે કીધું એ બરાબર છે કારણ કે એ હવે કોઈ પહેતું જ નથી કુર્તી લેગિન્સ
હા હવે કોટ સેટ છે કુર્તી લેગિન્સ છે કે ટી શર્ટ ને પ્લાઝો ને એવું છે કે ટી શર્ટ ને લેંગોને એવું પહેરે છે હવે કોઈ હવે કોઈ ના કેમ કે હવે હવે શું આપડા વાતાવરણમાં ગરમી બહુ જ વધી ગઈ છે તો ગરમી ના લીધે એ ટ્રેડિશનલ ક્લોથ કમ્ફર્ટેબલ લાગતા જ નથી હવે તો પ્રસંગમાં બી લોકો કેવું કે બે કલાક પેરે છે અને પછી તરત જ ક્લોથમાં આવી જાય છે એ લોકો એમ કે હવે તો કોઈ સાડી બી એટલું પહેરતું નથી એમ
હા એટલે હવે શું થાય છે કે આપડે સાડી ને એવું બધું જે લઈએ છીએ ને તે પ્રસંગ માટેનું જ બાકી તો આપણા કબાટમાં જ એમનેમ પડી રે છે અને જયારે પ્રશ્ન સંગ હોય ત્યારે આપણે ખાલી એને પહેરવાની થાય છે અનને જેન્ટસ ને એવું જ થાય છે કે કુર્તા છે કે ભાઈ કુર્તા પાયજામા છે કે શેરવાની છે એવું બધું ધુ લગ્ન પ્રસંગ હોય કા તો પછી આપડા પોતાના ઘરમાં કોઈ એવું ફંક્શન હોય તો જ લોકો પેરે અથવા તો આપણા ઘરમાં કોઈ પૂજા હોય તો આપડે એવું બધું પહેરીય છીએ બાકી કોઈ હવે પહેરતું જ નથી એટલે શું કે કબાટમાં એ પડી જ રહે છે ટ્રેડિશનલ આપણું જે હતું તે બધું હવે ડેલી યુઝમાં તો આવતું જ નથી સાડી તો બિલકુલ જ ન થી જે એકદમ આપણેે પહેલાના જમાનામાં કેવું કે સાડી જ બધા પહેરતા એકદમ ટ્રેડિશનલ ગણાતું હતું તે હવે કોઈ સાડી પહેરતું જ નથી એમ હવે કેવું છે કે આપણે કોઈ વાર તહેવાર હોય તો વળી જો શોખ થી ઘણા લોકો પહેરે છે જે લોકો શોખીન છે તે વળી પહેરે છે બાકી તો બધા કેવું કે આ મોર્ડન અ કપડા જ પહેરે છે મ કે એનાથી કમ્ફર્ટેબલ પણ લાગે છે એ પણ સાચી વાત છે
હા પણ હવે હવે કેવું છે કે બધ બધા ને પોતાનું કમ્ફર્ટ જોઈએ છે અને આપડે બી આપણા મેરેજ થીયા ત્યારે આપણે સાડી પહેરે લી જ હતી કે અમુક વર્ષો સુધી આપણે સાડી પહેરેલી હતી એવું નથી કે આપણે નથી પહેરી પણં ત્યારે પહેરાતી હતી તો પહેરી લીધી હવે હવે આપણાથી બી આપણાથી બી ડેલી યુઝમાં આપણને એમ કે કે ડેલી સાડી પહેરો તો એ આપણા માટે
નથી નથી
હા કે આપડા મેરેજ થયા ત્યારે આપડે પહેરેલી જ હતી ને કે ચાલ વરસ બે વરસ સુધી તો આપણે સાડી જ પહેરતા હતા ને મેરેજ થાય પછી એમ
હા પહેરતા હતા ને ત્યારે તો બધા જ પહેતા હતા આપડે વહુઓને તો બધાને સાડીઓ જ પહેરવાની હતી હતી માથે ઓઢવાનું હતું અને એ એક એક મર્યાદા હતી બધી પણ ધીમે ધીમે ધીમે ધીમે એમાંથી ડ્રેસ પર આઇવા માંથી ધીમે ધીમે હવે તો અ જો સાસુ ને વહુ બધા જ બધા જ બધા જ કપડાં મોર્ડર્ન પહેરે છે છે કે કઈ એવું એવું છે જ નહીં કે ભાઈ કે ડ્રેસ જ પહેરવું કે સાડી જ પહેરવી
કરીઓ હવેની છોકરીઓ કોઈ મોર્ડન પેલું ટ્રેડિશનલ ક્લૉથ પહેરતા જ નથી તો એ લોકો
પણ એમાં એવું છે ને કે એમાં એવું છે ને કે હવે જો બધી છોકરીઓ છે જોબ પર જાય તો લગભગ બધી વર્કિંગ અ વુમન જ છે હવે પેલાની જેવું કેવું કે ઘરમાં જ કોઈ રહેતા નથી બધી જ આજની જમ જનરેશન છે એને એ એને જો કરે જ છે તો જોબ માટે તો પછી આ ટ્રેડિશનલ કપડા કઈ બરા બરાબર કમ્ફર્ટેબલ ના લાગે ને ઘરમાં હોય તો આપડણે ચાલો સાડી પહેરીએ કે ડ્રેસ પહેરીએ કે એ બધું થાય એટલે અત્યારે કોઈને એ એવું કેવાય પણ નહીિ કે ભાઈ તમે સાડી જ પે એવું બધું કેવાય પણ નહી
આપ આપણા જમાના ત્યારે ટ્રેન્ડ એવો હતો કે સાડી પહેરતા હતા અને હવે નીચું કર્યો થોડી સાડી પહેરવાની છે હવે નીચું કર્યો તો જીન્સ ટોપ પહેરે તો બી બહુ સારી વાત છે હવે તો શોર્ટસ ને ટી શર્ટમાં જ ફરશે
હા ઘરમાં તો એવું જ હોય છે ઘરે તો કોઈ પે છોકરાઓ પણ હવે છોકરાઓ છે પણ ક્યાં પેન્ટ શર્ટ ખાલી બહાર જાય ત્યારે પહેરે છે પણ ઘરમાં તો છોકરાઓ પણ શર્ટસ ને ટી શર્ટ ને એવું જ પહેરે છે પહેરે છે એટલે આખો આપણે જે થોડું આપણામાં જે બધું કે કે હવે વેસ્ટર્ન કલ્ચર પણ આવી છે એટલેને અ આ જોઈએ તો આખી દુનિયામાં હવે બધું એવું જ થઈ ગયું છે કે કોઈ કોઈને કઈ કતું જ નથી કે તમે આજ કપડા પહેરો આજ પેરો એટલે જે જે પેરે એ બધું ફેશન ગણાય
હા પણ હવે હવે શું છે બધાને પોતાના કમ્ફર્ટ ઝોનમાં રહેેવું છે કે પોતે ઘરમાં રે ત્યારે એ કમ્ફર્ટેબલ રે હા તો આ કપડામાં લોકો કમ્ફર્ટેબલ છે તો ઓકે ને તો એ વેસ્ટર્ન પહેરે તો બી ચાલે જે જે કપડામાં એ લોકો હવે આપણે ત્યારે સાડીમાં કમ્ફર્ટેબલ મહેસૂસ થતું હતું આપણાથી થઈ જતું હતું તો ત્યારે આપણે પહેરતા હતા હવે હવે આપણાથી નથી પરાતું તો આપણે હવે ક્યાં પહેરીએ છીએ હવે આપડણે ક્યાંક પ્રસંગ હોય તો જ સાડી પહેરીએ છએ હવે ક્યાં આપડણે સાડી પહેરીયએ છીએ એમ
હા એ તો છે જો આપડા મમ્મી હા અને તો એવું જ હોય કે આપણેે સમય સાથે પરિવર્તન કરવું જ જોઈએ એ પણ જરૂરી જ છે અને જો આપણા મમ્મી છે આપણા સાસુ છે જે એ લોકો તો ડેલી અ સાડી પહેરતા તા માથે ઓડતા તા એ લોકો હજુ પણ જો હોય તો એ લોકો પેરે જ છે એમ એમને ફાવી ગયું છે પણ આપડણે છોડી દીધું એ એટલે હવે આપણને કેવું કે ઘરમાં આપણને ટી શર્ટને અ પ્લાઝો ને એવું જ બધું ફાવે છે
હમ
સારું પણ લાગે છે એમાં કઈ એવું નથી કે ચાલો ના પહેરાય એવું પણ નથી બધા હવે પહેરે એટલે સારું લાગે છે
હવે હવેની જે યંગ જનરેશન છે ને એ લોકોને ખબર બી પડે છે કે કોના સામે શું પહેરાય એને એ લોકોની લિમિટ પણ ખબર છે એટલે એ ક નથી કે આપણે પૂરેપૂરા વેસ્ટર્ન કલ્ચર પર જતા રહ્યાં છીએ એવું પણ નથી એ લોકોને જે કમફટેબલ લાગે છે તે પહેરે છે એમ
કે કોઈ પૂજા હોય તો એ લોકો ટ્રેડિશનલ પણ પહેરે છે એટલે આપડા બધાના ઘરમાં હા આપણા બધાના ઘરમાં જો છે જ ટ્રેડિશનલ કપડાં હોય જ છે અને ખાસ કરીને પૂજા હોય અ્યારે તો મંદિરે આપડે જતા હોય ત્યારે કે પછી કોઈને નાનો એવો પ્રસંગ હોય તો પણ બધા આપણે એી ટ્રેડિશનલ કપડાં પણ પહેરે જ છે બધા
અને ટ્રેડિશનલ કપડા સારા બી લાગે છે નો ડાઉટ કે બહુ સરસ લાગે છે પણ હવે એ કમ્ફર્ટેબલ નથી હવે હવે આપણને વેસ્ટર્ન ક્લોથની આદત પડી ગઈ છે તો વેસ્ટન ક્લોથ પહેરી એમાં શું હવે એમ
હા હા એજ એજ ઓકે હા હા હા હા હા હા ઓકે ઓકે ચાલો જય શ્રી કૃષ્ણ હા હા હ